કશું નહી આ- આયા અમે અષાઢી બીજ નો વરઘોડો જોઈને તમે આયા તો જોઓ-
હા અમે આયા હતા જોવા-
હે આ ફેર તો કેટલું મોડો વરઘોડો આવયો તો અમે કેટલા એક વાગ્યા ના ગયા તા - તો વરઘોડો થઈક અમારી બાજુ પાંચ વાગે આવ્યો પાંચ વાગે ચાલુ જ છે તો આજ તડ- દકા ના બળે ગયા-
ના હા અમે તો કેટલાે બે વાગે ગયા હતા બે અઢી વાગે ગયા હતા અમે તો હ બગવાડે બધો આખો વરકડો જોયો હતો-
હમ- ભગવાડે ગયાતા એમ હું તો બર નાની ના ઘરે ગઈ હતી મારા માસી બધા ત્યાં આવેવા ને એટલે અમે- ત્યાં જ જઈએ તો એ બાજુ ઠેક- તો હા આખું ફરીને આવેને એટલે વાર લાગે પણ બહુ મોડો આવ હતો અમાર તો-
એ અમે બે વાગે પેલા અઢી વાગે જવા જ તો બે અઢી વાગે જયા ને ચાર વાગે આવતા રિયા -
અને સાત વાગે તો રથ જ આવ્યો હતો-
બઉ મોડું થઇ ગયું હતું ત્યારે -
મોડું થતું છે તો હું તો ઘરે જઈ હતી ને આઠ વાગે મારિ મમ્મી- મારા મમ્મી લોકો અડધે થી જ આવતા રે રથના દર્શન કરવા નતા ર રહે અમારે બાજુમાંજુ મંદિર એટલે ગમે ત્યાં- થઈ જાય પણ અમે દર્શન કરીને જાય એટલે મોડું થઈ ગયું-
અમે એમ તો હા ને મોડું થતું હત ને તમે ભો વર્કરો જોયો તો-
હા મારા મમ્મી લોકો તો અલગ બીજે ઉપર બહેન જોતા હતા હું અને મારી- ફ્રેન્ડ નહ અમે નીચે ભુવાવા જોતા હતા મજા આવિ - હમ બઉ મજા આવી -
એ તો હા લાબો બહુ હો આે વરઘોડો બી સરસ હતો.
હા બહુ સારો હતો વરઘોડો- અને શું કેવાય બધી સ્કૂલો ના- છોકરાઓ એ બ આખેર તો બહુ હતા બધી સ્કૂલો નું અલગ અલગ રમત નુંધા સ્પોર્ટ્સ નું-
હા અમુક છોકરી તો પ રજ મારવાળી કપડાં પહેર્યા હતા અમુક એક બારમ ના પહેર્યા- અમુકને ચણિયા ચોરી પેરી હતી એમ કઈ દાંડિયા રમતા માટલી ઉપર માટલી રાખીને રમતા-
હ
ઈ કર રમતા હતા -
હા અમુક છોકરી તલવાર બાજી એ કરતી હતી-
હા તલવારબાજી કરતી હતી- બહુ જ હતી નાની નાની નાની છોકરી એ હતી ખાસ બ હતી-
હમ તો આય કેવી ચલાવતી હતી મસ્ત ચલાવતી હતી-
હા અને એકવા બાબા હતા ખબર ને આપડે બીવરાઈ નાખે એવા-
હો
ઓમ દાક્ષ જવાની એમ બાબા હતા પણ જો શું ઉપાડેને પેલા નાખ રાખ આવે ને રાખ નાખે આવે મ ના એવું બધું કરતા હતા હ મંત્ર ની આપડે એક્ટિંગ બધી કરતા હતા
હા અને પાછા કોસ પ્લે કેટલા બધા હતા ડોરેમોન હતો પ મોટું પતલું હતું આ કેટલા બધા હતા
હા આમ ભ ક્રેશ કરેલુંમા વિમાન હતું જોય તો
હા એનું એ હતું બધું
ક શકાય અ પછી એક તો જગદીશ ભગવાન ન ફોટા હતા કાર કે એક વૃક્ષાર વા જગદીશ ભગવાન ને કે ફળ સ્વરૂપ પ્રસાદી સ્વરૂપી એમ નાખો એમ
અન એક ત્રણ નાની નાની મૂર્તિ એમની હ ને માસે લઈ ને ફરતા હતા એ નાની નાની મૂર્તિઓ કેટલી મસ્ત હતી બઉુ મસ્ત ડેકોરેશન કરેલી
હા કઈ નાસ્તો કરે છે ન કરે કે આમ પણ
કેમ્પોમ તો કશું નાસ્તો કર્યો જ નહી જગ્યા માટે અમે તો ઉભા ને એવું કે ત્યાં તો ભીડ એટલી પાછી આ જઈએ એટલે તમે ચકર એને અમે તો ખાઈ પીને જ ગયા હતા એટલો મોડો આવે તો ખાઈ પીને જઈને
હા અમે તો શું કરી્યું અમે ગાધા વગર જ ગયા ત અમે તો વાડે કેન્ડી ખાતીી પૌવા ખાતાા આકાલ જ ભોંગા બટાકા ખાતા અને આકાલ જ એવડા ખાધા પલી ભાજ જે તો પટાકા ભાજ પૂરી ખાદી તો ખાતા ખાતા જાય હ
અમે તો કોવાય નતું ખાતું બાપ ગરમી જેટલી હતી કોઈ ભાવ જ નાાન ગરમીનું
હા ગરમી બહુ જ હતી અમે ઉઊભા હતા બગવાડે એની આગળ કોઈ ન હો ને તો વરકોડ જોતા હશે ને કોક ભાઈ તો ગરમી મામાંથી ચડી જ ને ચ કરતાને બે બંધ થઈ જતો તો આજકાલી એમ્બ્યુલન્સ લાવ
હા ગરમી બહુ હતી ગરમી બહુ જ હતી અમે શું કે છયડે ઉઊભાતા ને ત એ ટક્કર નથી જલાતી એવું થતું હતું કે વરસાદ ક્યારે આ વરસાદ ક વરસાદ તો આવયો જ નહી એમને તો એવું હતું કે હેડ આટલા દિવસ વરસાદ નહી આવ્યો પણ આવશે રથયાત્રા ના દિવસે વરસાદ તો આવશે પણ કશું નતું આ હ રાત્ર ત્રણ વાગે વરસાદ આવે તો પહી ન તો આયો
એવું ના હોય દિવસ માં એક વખત આ આવીને ભગવાન નવરાય ને જતો રહેે પણ વહેલા આવયો ખાલી ભગવાન નવરાય ખરી એટલે એક વખત આવે તો ચાલો આમ તો વધારે વાંધો ના આવે
હા હું તો એમને જ જોતી તી આ શું કેવાય જે લોકો એ પહેરેલું હતું ને બિચારા ગરમીનું જેટલું બધું પહેરેલું હતું
હા રાખતો કેવા જાડડા જાડ કપડા પહેર્યા હતા અંદર મોટું રાખવાનું એટલે વાંધ તો થાય ને
હા તો હું તો બીક નથી લાગતી એક વિચારતી આ લોકો ઘર ન લાગતી આ લોકો ચકરર બક્કર નહી આવતા
ડીજે તો એટલા એટલા બખા માથું આપડ માથું ચડી જાય એટલા ડીજે વાગતા હતા
હ એના ખૂબ ધક ધક ધક આખું શરીર ધક ધક ધક ધક થવા માંડે
હા બાબધા ડીજે લાઈવ હતા પાછા એક નાનું ડીજે તો હતું જ નહ બધા મોટે મોટા લાઈવ ડીજે હતા પાછા
હા અને એટલે તો જે ઘર પડવા જેવા હતા ને ત્યાં પોલીસ ઉભી રાખી હતી કેટલું બધું કર તું બધી જગ્યા પોલીસ હતી અમારે ઉપર બંધ પણ હતું ન તેઓ એ એક કોન્સ્ટેબલ ઊભા હતા
હાભા છે કારણ કે ડીજે બઉ અવાજ આવે ને તો પડે ઘર એમ તો પીછી નીચે ઉભું અંદ વાગ ને પાસ
હમ્મ એટલે નતા ઉભા ર રહેવા દેતા. સ્ટ્રીક્ટ તો બહ બધું. હાથી આટલી ગરમી ના હાથીુ કોથી પેલી વખતે અમદાવાદ માં હાથી શું કેવાય ખીજાયયા હતા કેવું કરત કોઈ બિચારું નાનું છોકરું બાર જઈ તો એને તો વધારે જ વાગેને એટલે ત્યાંએ નતા લાયા.
હા આ
હાથીઓ નઈ લાવતાં એમને ગરમી વધારે લાગે ઠંડામાં રહેલા એ એટલે આમ તો હિરું બચારાનું બધાં
ગાંડા થઈ જાય હાથી પછી આપડે આપડા કાબુમાં ના રે કોકનો વગાડે તો બાપા આટલી ભીડમાં કોક તો વાગે તો પછી ચેવું થાય.
આમે શું કેવાય બિચારાન ગરમીમાં એટલું બધું હેડારું એના કરતાં હારુન તો એમ કે ભઈ હારુન ના જ લાયા.
હા અ નાથી વા આવેને તોય એ પચાસ પચાસ હજાર, લાખ લાખ રૂપિયા લે એમ એમ નહિં આવતા મ વખત તો
હ હા મફત તો નહીં આવતા એજ ના પેહલાં તો પેહલાં તો હોતા હતાં જ પેલાં તો અમે તો હાથી જોવા જ જતાં. કે હાથી આવશે હાથી આવ બઉ નવાઈ હાથીની તો.
અમે નાનાં હતાં ને તો ગામડે ગયા તા તો અ માર મમ્મીને શું કહીએે હાથી આવશે એલા મોલા દિવસે આવતા હાથી એટલે શું કહીએ અમે બે દિવસ પેલા જતાં રીયે મ પાટણ.
હ
બે દિવસ પેલા પહી બહાર ઊભાં રહીએ તો પોલીસ જાતી હોય જોઈએ ગાડી જા તી જોઈએ પહી મોમેરૂ આવે મોમેરૂ જોઈએ પહી હાથી આવે તો હાથીને એ કેવા ખવરાઈએ બહુ મજા આવતાં અમાર રોડ ઉપર પરથી જ નેકલતા હાથી.
હ અને શું કેવાય આ ફેર તો આખું મંદિર હેને શું કે ફરીથી અ એ કન્સ્ટ્રક્શન કરાયું હતું બોર્ડ બોર્ડ બધું મોટું નખાઈ દીધું. અને એટલું મસ્ત બનાઈ દીધુંને આમ બવ મસ્ત કર દીધું મંદિર.
આ ફેરી નવું બનાયું આખું અડધું અડ નવું કરાય.
હ.
ઓમ જગ્યાઓ મસ્ત મંદિર સારું કર્યું હ.
બઉ મસ્ત કર્યું અમારે તો રોજ રસ્ તો એ બાજુ આવતાં જતાં દર્શન થઈ જ જાય.
અમારે એવું જ થાય પણ અબે આ બાજુ દૂર આવતા રહ્યાને એટલે હવે નહીં થાતું દર્શન નકર હારા રોજ દર્શન થાતા. એ બાજુ લ્યા તાન એટલા
હમ્મ. એમનું તો બઉ છે લોકો ઠેક ગોમડેથી આવ જોવા એ લોકોન.
હ અ
તોય બાપ ચેટલી ભીડો હોય એમ જ ધક્કા ચેવા મારે
હ અ ધક્કા બહુ મારતાં હતાં આ નાતો હ અ. બવ જ હોય ભીડેય.
ભીડ બવ જ હોય એટલે અમે તો એવી જગ્યાએ જોવી રહીએ છે ભીડ ભીડ ના હોય. ભલે થોડું પાછળથી દેખાતું પણ ધક્કે ધક્કે ધક્કા નહીં કરતાં.
ચાલો આમ તો અમે તો ફરતો વરતો જોઈ લાખો વરકડો જમો હો પછી અમે ભીડે ના જોવામ હોય એટલી બધી.
મન ફરવું જ નહીં ગમતુંન.
અમે તો ફરતાં ફરતાં મ હારું વરઘોડામાં હારું દેખાય.
હમ્મ?
ફરતાં ફરતાં વરઘોડા હારો દેખાય ઓમ તો.
અમે તો નહીં ફરતાં અમે તો એક ઠકાણે ઉભા રહીએને એજ બહુ મોટી વાત હે.
અમે તો નાસ્તો કરતાં જઈએ અને ફરતાં જઈએ, વરઘોડો જોતા જઈએ ન. એક વાત કઉ છું કાલે અમે ઉભા તાન
હા
તો એક દુકાન હશે તો દુકાન બેસીજો અને દુકાનમાં તો નાના નાના છોકરાઓ હતા.
હમ
નાના છોકરા તો એવા બીવા જાય ને તો એવા ભોખા પાડે ને તો જે દુકાનદાર હ તો ઓજરા બહાર કાઢે ને બહાર ના નેકળે તો બે જણા કો માઈ બહાર કાઢ દેતા વધે ન બનતા છોકરાઓ ના ના છોકરાઓ નમ જ મજા આવતી હતી પણ નાના છોકરાઓ તોય બીવાતા હતા બાપડા રોતા હતા તો એ તો બહાર કાઢેને ત બીએથી બાર કાઢ્યા ને તો એક દાદી માં બેઠા તા ને દાદી માને જોડે બેહી ગયો દાદી મા ને ખબર નહી આ ફેરો તો પેલો દાઈ વાર ઉભા થઈ જાય એવા બીવા ને એવા એવા નાટક કરતા એવા એવા નાટકો કરતા હતા નેના તો મોટા બીવાય જાતા તા. અમુક છોકરાઓ તો રાખતા જોઈ જોઈને તાવ આવતા હશે.
સાચી વાત. અમે કેવા લાગે કે હાથ છોકરામાં જશે ને એવા જ લાગતા તછી અને નાના છોકરા તો બહુ બીએ પાછા ને એ લોકો કેવા નાના છોકરાને હામે જ એવું કરે.
હા નાના છોકરામાં બઉ બીવાયા હતા.
આ પેલી આ સા તો અમારે તો કોઈ નાનું હતું પણ પેલી સાલ હતા ને એક નાના છોકરો એ કેવો રોવે કે કેવો રોવે અમે તો ભાઈ એમને કીધું કે તમે ઘરે જ જતા નો ખાલી ખોટો વરઘોડામાં વરઘોડામાં મોદો થશે.
હા અમારે આ મામાને છોકરો હતો ને સાથે ઓમ કે અમે નહી બીવા નહી બીવા વલખા રાક્ષસ આયો ને દહ બાર હંતાય તમે તો અહીથી લઈને આગળ હેડયા તાર તો એવો બૂમો પાડે ને તમે જોવા ત
બૂમો બૂમો પાડે અલગ વાત આ તો થયો રોઆ મોડું લાલ થઇ ગયું આંખો લાલ થઇ ગઈ. ચૂપ ના થાય જતો રેન રાક્ષસ તોય ચૂપ ના થાય મેં કીધું ભાઈ તું જા ઘરે જ તોરે એના કરતા.
હા એમ તો રથ આયો ને દર્શન કર્યા તા પણ રથ ની આગળ અમે ગયા ને હિંગળશ આચુ બાજુ ને તો એ બાજુ ને પાણી કેટલું એટલે તો રથો ઉપર અને વસ્તી ખેંચવા આવી રથ હોય એટલી ખેંચવા આવી બહુ હતી વસ્તી એ.
હજી રથ ખેંચતા હોય ને એમના પર પાણી રેડ ગરમી ગરમી ના લાવું ને
હ પાણી બહુ રેડતા હતા.
હમ
અમે રાતેે પાવ ભાજી લે જીએ ને તો તય બાજુ ને જઈએ ને તો જેટલો પાણી ભરેલો જેમ કે વરસાદ આવેલો હોય ને કે વરસાદ ના જેવું લાગતુ તુ.
રાતે તો નાસ્તા લારી હોય એટલી ભીડ લોકો આટલા મોડા મોડા આયા હોય એટલે કે ભાઈ રોઘતા જોર આવે એટલે રાતે અમે દિવસે બહાર થી લાયુ તું બધું ખાવાનું.
અમે બાર થી જમે પાાવભાજી ખાવા ગયા! હતા બારે.
હા અમે તું ઘરે લાઈ તું તું ભાઈ આઠ વાગે ઘરે આઈન બનાવનું છે. આખા દિવસ ના ઉભેલા એટલે થાકે કેયો લાગ્યો તો. રાતે ફોને નતો જોયો તરત પથારી કરીને હોઈ ગયા.
વલતા આવતા તો મગદાલની પરસાદી લીધી ને પરસાદી જોવો કેટલી ગરદી ગરદી. વરસાદી મેઠી હતી પણ ભીડ બહુ જ હતી.
અમે એ લીધી તી ભીડે એથી પણ અવ પ્રસાદ હતી તો લઈ લીધી અને અમે તો બહુ મસ્ત હોય મગદાળ.
હા અમે તો પછી મેં પે વરખોડામથી લીધી ચણા ની મગ બીજી ચણા મગ તો પડ્યા હય તો સમય શું ગોરો આવે ને એટલે ગોરો માટે વાવી નાખીએ જવેરા ઉગી જાય મસ્ત.
પેલા તો ગોર નો બહુ હતો અષાઢી બીજા આઓ ને એટલે બધા શું કેવાય ઉગાડ દે કે હા હ પેલા પેલા ઉગાડ દે એટલે જવેરા મોટા મોટા તા પાછા જોઈએ બધાને. કે મારા હઉ થી મોટા થયા મારા હઉ થી મોટા થયા એવું બઉ કરતા.
હાહ મ એવું બઉ હત, અમે બહુ ઉગાડતા જમે હવે ગર પટી ગ પણ નાની બેન હે ન હ બરો એટલે એને ઉગાડ્યા બા
હવે તો શું હવે ભવે સોમવાર કરવા હોય તો શ્રાવણ મહિનાના તો કરી દઈએ.
હા.
અમે કરીએ જ દર સોમવારે મંદિર જાનું અને શું કેવાય. સોમવાર કર દે મન.
જગદીશ ભગવાન તૈન ભાઈ બૂન હોય જગદીશ ભગવાન સુભદ્રા અને બલદેવ.
હા ખબર ત્રણ રાથું હોય ને મને.
હા હા તો બધા બેન વચ્ચે રાખો ત એને ભયભૂ ના ને ફરવા જાય એ દિવસે નગરજનો ને